હેલો સુ મિત્ર મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા તમારા અવાજ મને આવી રહ્યો છે.
શું તમે અત્યારે ફ્ર્રીજ છો?
હા અત્યારે હું ફ્રીજ છું.
હા તો મિત્રો તમે થોડો સમય મને આપી શકશો?
હા
હા તો મિત્ર આજે આપણે વાત કરીશું પર્યાવરણનું પ્રદુષણ પર્યાવરણ એ સમગ્ર જીવશ્રુતિના અસ્તિત્વના આધાર છે પૃથ્વી પર રહેલા દરેક જીવનું જીવન હવા, પાણી, જમીન, વૃક્ષો નદીઓ, પર્વતો, જંગલો સૂર્યપ્રકાશ અને અન્ય કુદરતી સંસાધનો પર નિર્ભર છે. આ તમામ તત્વો મળીને પર્યાવરણનું નિર્માણ કરે છે. જો પર્યાવરણ સ્વચ્છ અને સંતુલિત હોય તો મનુષ્ય પ્રાણી પક્ષી અને વનસ્પતિનું જીવન સુખમય બને છે પરંતુ આજના આધુનિક યુગમાં, ઔદ્યોગિકકરણ, શહેરીકરણ. વસ્તી વધારો, ટેકનોલોજી ન ઝડપી વિકાસને કારણે. પર્યાવરણ ન સંતુલન સતત બગડી રહ્યું છે. પર્યાવરણ પ્રદૂષણ આજે સમગ્ર વિશ્વ માટે ગંભીર ચિંતાનો વિષય છે. વિકાસની દોડમાં મનુષ્ય કુદરતી સંશોધનો અતિશય ઉપયોગ કરી રહ્યો છે. પરિણામે હવા પ્રદુષિત બની રહી છે, પાણી બની રહ્યું છે, જમીનની ફળદુપટા ઘટી ર છે. અને ધોની પ્રદૂષણ વધતું જાય છે. જે સમયસ યોગ્ય પગલા લેવામાં નહીં આવે. તો આવનારી પેઢીને સ્વચ્છ હોવા. શુદ્ધ પાણી, અને સ્વસ્થ જીવન મળવું મુશ્કેલ બની જશે. પર્યાવરણ શબ્દોનો અર્થ છે. આપણી આસપાસનું વાતાવરણ હવા, પાણી, જમીન. વૃક્ષો, જંગલો, પર્વતો, નદીઓ. વગેરે બધ બાબતો મળીને, પર્યાવરણ બનાવે છે. પર્યાવરણમાં જીવંત, અને નિર્જીવ બંને તત્વોનો સમાવેશ થાય છે. પર્યાવરણ માત્ર કુદરતી સંપત્તિ નથી. પરંતુ જીવનનું રક્ષણ કરનાર શક્તિ છે. કુદરત આપણને શ્વાસ લેવા હવા, પીવા પાણી. ખોરાક માટે જમીન અને જીવવા માટે અનુકૂળ વાતાવરણ આપે છે. પર્યાવરણ આપણા જનમાં અટલ જ મહત્વ ધરાવે છે. જીવન માટે શુદ્ધ હવા પૂરી પાડે છે, પીવાનું પાણી આપે છે. ખેતી માટે ફળદ્રુપ જમીન આપે છે. વૃક્ષો દ્વારા ઓક્સિજન મળે છે, વરસાદને આબોહવા. સંતુલન જાળવે છે. પ્રાણીઓ પક્ષીઓ માટે રહેતાણ પૂરું પાડે છે. ઔષધિઓ અને કુદરતી સંસાધનો આપે છે. સ્વસ્થ અને સુખમય બનાવે છે જીવનને. અને આર્થિક વિકાસમાં પણ મદદ કરે છે. જ્યારે હવા, પાણી, જમીન, અથવા ડોનીમાં હાનિકારક પો ભળે છે. અને કુદરતી સંતુલન બગડે છે, ત્યારે તેને પર્યાવરણનું પ્રદુષણ કહેવાય છે. પ્રદૂષણ કુદરતી પણ હોઈ શકે છે, અને માનવ સજિત પણ હોઈ શકે છે. જ્વાળામુખી, જંગલમાં આગ, અઠવાટૂળના તોફાનો કુદરત કારણો છે, પરંતુ આજના સમયમાં, મોટા ભાગનું પ્રદૂષણ. માનવ પ્રવૃત્તિઓને કારણે થાય છે. પ્રાચીન સમયમાં લોકો કુદરત સાથે સુમેળ જીવતા હતા. જંગલો વધુ હતા વસ્તી ઓછી હતી અને પ્રદુષણ પણ ખૂબ ઓછું હતું. ઔદ્યોગિક ક્રાંતિ પછી, મોટા કારખાનાઓ શરૂ થયા. કોલસા અને પેટ્રોલિયમનો ઉપયોગ વધ્યો વાહનોની સંખ્યા વધી. અને શહેરોનો વિકાસ ઝડપી થયો, ત્યારથી પ્રદુષણ સતત વધતું રહ્યું છે. આજે પ્લાસ્ટિકનો ઉપયોગ, રસાયણો, કારખાનાઓ. કચરાઓ અને વાહનોના ધુમાડાના કારણે. પર્યાવરણને સૌથી વધુ નુકસાન પહોંચી રહ્યું છે. તો મિત્રો તમે પર્યાવરણના પ્રદુષણ વિશે થોડુંક સમજાવશો.
હા. તો પર્યાવરણ એ આપણા માટે ખૂબ અગત્યની વાત છે. આપણે જ્યારે નાના હતા અને તે પહેલાંનો સમય ખૂબ સારો હતો તે સમયે આર્થિક વિકાસ નો વધ વધાર ન હતો. અને કંપનીઓ પણ ખૂબ ઓછા પ્રમા પ્રમાણમાં જોવા મળતી હતી. વધારે પ્રકારે ઉત્પાદન ન થતું હતું. જેના કારે વાતાવરણ પણ સારું રહેતું હતું પણ આજના સમયમાં જોવા જઈએ તો વધારે આર્થિક વિકાસના કારણે મોટા ભાગે ઔદ્યોગિક ક્રાંતિ પછી મોટા પાયે ઉદ્યોગો સ્થપાયા જેના કારણે જંગલો કપાયા પછી ઉદ્યોગોમાં ઉદ્યોગો એટલે કે કંપનીઓમાંથી નીકળતો ધુમાડો એ વાતાવરણને ખૂબ નુકસાન પોડ પહોંચાડે જેના કારણે પર્યાવરણ પ્રદુષિત થાય છે તો પહેલાના સમયમાં આમ વધારે ગાડીઓ પછી વિમાનો વગેરાનો વધારે ઉપયોગ ન થતો તો જેના કારણે ધુમાડો પણ ઓછો પ્રમાણમાં ફેલાતો હતો. જેથી પ્રદુષણ પણ ઓછા પ્રમાણમાં જોવા મળતું હતું. આજના સમયમાં વધારે વસતી હોવાથી દરેક ઘરોમાં ગાડીઓ જોવા મળે છે અને જેના કારણે તેઓ વધારે હેરાફેરી કરે છે જેથી પેટ્રોલ પણ ખૂબ વધારે બગડે છે જેથી પ્રદુષણ પણ વધાર પ્રમાણમાં જોવા મળે છે. પછી નદીઓમાં જોઈએ તો જયારે લોકો પૂજા કઈ કરવા જાય છે ત્યારે આખો કચરો અને ફૂલો વગેરે નદીઓમાં નાખતા હોય છે. ને ફરવા કઈ જાય ત્યારે નસ નદીઓમાં પ્લાસ્ટિક વગેરે નાખતા હોય છે જેથી પાણી પણ પ્રદુષિત થતું જ જાય છે જેના કારણે પાણીમાં ના માછલાઓ પછી દેડકાઓ, જીવજંતુઓ વગેરે પણ નાશ પામે છે અને વધારે પ્રદુષણ ફેલાય છે પછી જોવા જઈએ તો ધ્વનિ નું પ્રદુષણ તો વાહનો કારણે પછી અન્ય અન્ય રીતે પણ ફેલાય છે અને જયારે આપણે ગમે તે જગ્યાએ જઈએ છે ત્યારે જમીન તો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે પણ તેના પર ખુબ વધારે પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો જોવા મળે છે. તે જમીનને ખૂબ મોટા પ્રમાણ નુકસાન પહંચાડ છે કારણ કે, પ્લાસ્ટિક વધુ સમય જમીન પર ટકી રહે છે, જેના કારણે જમીનની પ્રજરતા ઘટે છે, અને તે વધારે, અનાજ ઉત્પાદન કરી દેતું નથી. જેના કારણે ખેડૂતોને પણ ખુબ, મોટો ખેતી અંગે પ્રશ્ન થાય છે. જેથી તેઓ પણ જરાક નિરાશ થાય છે.
હ તો તમે કઈ આગળ કઈ જણાવવા માંગશો?
હા મિત્રો તમારા કહ્યા પ્રમાણે, વાયુનું પ્રદુષણ. જળનું પ્રદુષણ, જમીનનું પ્રદુષણ અને અવાજનું પ્રદુષણ. એ ખુબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. વાયુ પ્રદુષણ, એટલે હવામા ડુમાડો, ધૂળ, જે રેવાયો. અને અન્ય હાનિકારક કોણો ભળી જવાથી. હોવાની ગુણવત્તા ખરાબ થાય છે. વાયુ પ્રદુષણ માટે વાહનો માટેથી નીકળતો ધુમાડો કારખાનાઓમાંથી નીકળતા હો આ કોલસા પેટ્રોલ અને ડીઝલ બડટે કચરો અને પ્લાસ્ટિક બાળવો. જંગલોમાં આગ લાગવી બાંધકામ દરિયામાં ઉડતી ઢૂળ. વાયુ પ્રદુષણ ના કારણે, મનુષ્યમાં ડમ અને શ્વાન ના રોગો થાય છે શ્વાસના. ફેફસાની ગંભીર બીમારીઓ, આંખોમાં બળતરા. હૃદય રગનું જોખમ. એસિડ વર્ષા, ગ્લોબલ વોર્મિંગમાં વધારો. વગેરે સમસ્યાઓ, અને જળ જળ પ્રદુષણ. જયારે નદીઓ તળાવો સરોવરો અને સમુદ્રનું પાણી ગંડુ અથવા ઝેરી બને છે. ત્યારે તેને જળ પ્રદુષણ કહેવામાં આવે છે. જળ પ્રદુષણ માટે ગોટરનું ગંદુ પાણી ઉદ્યોગોના રસાયણ મુક કચરો. પ્લાસ્ટિક નો કચરો અને જંતુનાશક દવાઓ. તેલનો લીકેેજ. જો વર્તમાન સમયમાં કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં. તેનો ગંડો કચરો. નદીઓમાં છોડવામાં આવે છે, તેથી નદીઓનું પાણી ખરાબ થાય છે. નદીઓનું પાણીમાં ફીણ આવી જાય છે. માછલીઓ મરી જાય છે, અને અન્ય જીવોને પણ અસર થાય છે. તેનું પાણી પીવા લયક રહેતું નથી, અને આજુબાજુના વિસ્ત વિસ્તારના લોકોને પણ અસર કરે છે. જમીનનું પ્રદૂષણ. જમીનમાં કચરો પ્લાસ્ટિક રસાયણ અને ઝરી પદાર્થો ભળી જવાથી જમીન પ્રદુષિત બને છે, પ્લાસ્ટિક જો જમીન પર નાખવામાં આવે. તો તેને નષ્ટ થવા માટે બહુ સમય લાગે છે. અને તે તેવું જ રહે છે. તેથી તે જમીનને પ્રદુષિત કરે છે અને તેની ફળદુપતા પણ ઘટાડે છે. જમીનમાં લોકો ઉત્પાદન કરવા માટે રાશ રાસાયણિક ખાતરો જતુંનાશક દવાઓ. વગેરે બધું નાખે છે તેના કારણે. જમીનની ફળદુપતા ઓછી થાય છે. અવાજના પ્રદુષણમાં વાહનો નો વધુ પડતો અવાજ, લાઉડ સ્પીકરનો. અવાજ લગ્ન અને જાહેર કાર્યક્રમોમાં થતો અવાજ કારખાઓના મશીનોનો અવાજ. વગેરે ખુબ સમસ્યાઓ છે. તેના કારણે કાનની સમસ્યાઓ થાય છે. ઊંઘ નથી આવતી, માથાના દુખાવો થાય છે. માનસિક તણાવ આવે છે, અને એકાગ્રતામાં પણ ઘટાડો થોડો જોવા મળે છે. પર્યાવરણના પ્રદુષણ માટે ખુબ કારણો જવાબદાર છે. જેમાં વધતી વસ્તી ઝડપી ઔદ્યોગીકરણ શહેરીકરણ. વૃક્ષોની કાપણી પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ. પ્રાકૃતિક સંસાધનોનો અતિશય ઉપયોગ. વાહનોની વધતી સંખ્યા, વગેરે બાબતોનો સમાવેશ થાય છે. પર્યાવરણ પ્રદૂષણના લીધે માનવોમાં ગંભીર રોગ આવે છે, આયુષ્યમાં ઘટાડો થાય છે, બાળકોના વિકાસ પર અસર થાય છે, અને આરોગ્ય ખર્ચમાં પણ વધારો થાય છે. તો મિત્રો તમે કશું વધુ જણાવવા માંગશો?
તમે કીધું તેમ, કે ઉપરોક્ત વાતાવરણનું પ્રદુષણ, એ આપણા શરીરને પણ ખુબ અસર પહોંચાડે છે, તો આપણે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવું જોઈએ જેથી આપણા શરીરને પણ ખૂબ ઓછું નુકસાન થાય, અને ભવિષ્યમાં પણ આપણને સારું એવું વાતાવરણ મળી રહે, જેથી આપણે આગળની પેઢીઓ પણ ખુબ સારી રીતે જીવન જીવી શકે. અને વન્યજીવોને પણ ખૂબ ઓછું નુકસાન કરે, તો બસ અંતમાં તો હું આટ
હા મિત્ર અંતે હ અંતે મિત્ર હું કહેવા માંગીશ કે આજના સમયમાં પર્યાવરણની સુરક્ષા કરવી. એ ખૂબ મોટી જવાબદારી છે, જો આપણે પર્યાવરણને બચાવશું. તો આગામી પેઢી માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકશું, તો મિત્રો તમારો આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
તમારો પણ ખૂબ આભાર, આટલી સરસ વાત કર્યા બાબતે.